નમસ્તે કેમ છો?
નમસ્તે. હું મજામાં. તમે કેમ છો?
મજામાં છું હું પન મજામાં છ છું આજે મને તારી સાથે સોશિયલ મીડિયા આ વિષય પર વિસ્તારન તીમ વાત કરાવી છે.
વાહ! ખુબ રસપ્રદ અને આજના સમયે આ એક ખૂબ મહત્વનો ટોપિક છે. આજકલ દરેક વ્યક્તિ અ કોઈ ના કોઈ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે જેમ કે મોબાઈલ, ઈન ટરનેટ અને એપ્સના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે.
હા મગે સાચું છે આજ તો સોશિયલ મીડિયા જીવનનો ભાગ બની ગયું છે. એને તો સમાજ જો જેવો હોય ફોટો શેર કરાવવી જોય એને તો વ્યવસાય કરાવનો હોય એના તો મિત્રને કામ સાથે સંપર્ક રખાવોને હહ એ બધીમાં સોશિયલ મીડિયા ઉપયોગી થાય છે.
બિલકુલ. પન સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું જ સમજદારી થી વાપરવું પન જરૂરી છે.
હા મજે પેલા તો એ એક સોશિયલ મીડિયા શું છે?
સોશિયલ મીડિયા એટલે એવા ઓનલાઈન પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાના વિચાર, ફોટો, વિ તીયો માહિતી, અનુભવ અને સંદેશ એકબીજા સાથે શેર કરે છે. જેમ કે વોટ્સએપ, ફેસ બુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલીગામ. સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ
હવે તો સોશિયલ મીડિયા લોકને ડિજિટલ રીતે જોડવાનું માધ્યમ છે.
એકદમ.
હા સોશિયલ મીડિયા એટલું એ લોકપ્રિય માટે બની ગયું છે.
કારણ કે એ ઝટપટ સંપર્ક કરાવે છે, મનોરંજન આપે છે. જાનકારી મળે છે, બિઝનેસ માટે ઉપયોગી છે, અને દરેક વ્યક્તિ પોતાની વાત દુનિયા સુધી પહોંચાડી શકે છે.
હા મજે પેલા પત્ર મજે ફોન અથવા વા પ્રત્યક્ષ માલવું ન જરૂરી હોતું. ન તો હવે તો સેંકડોમાં સંદેશ પહોંચી જાય છે.
બિલકુલ.
સોશિયલ મીડિયાનો તો સૌથી મોટો ફાયદો શું લાગે છે તમને?
અ મારા માટે દૂર રહેતા મિત્રો અને પરિવાર સાથે સંપર્ક રાખવો ખુબ સરળ બની ગયો છે. ફોટો, વિડીયો કોલ, મે સેજ, સ્ટેટસ આ બધાથી નજદીકીનો અનુભવ રહે છે.
હા વિદેશમાં રતાના સંઘાઓ સાથે પણ વાત કરાવી સહજ બનાઈ ગઈ છે.
એકદમ.
જ સોશલ મીડિયાથી માહિતી પણ ખૂબ મેળ છે આપને. મજ્જા
હા સમાચાર, શૈક્ષણિક વીડિયો કુકિંગ ટીપ્સ, હેલ્થ ટીપ્સ ગવર્મેન્ટ અપડેટ્, જોબ્સની માહિતી, બિઝનેસ આઈડિયા ઘણું બધું સોશયલ મીડિયા દ્વારા મળી શકે છે.
હ હા જો યોગ્ય પેજ અથવા ચેનલ ફોલો કરીએ તો ખૂબ કામ ની માહિતી મળી શકે.
બરાબર છે.
શિક્ષણ માટે તો સોશિયલ મીડિયા કેવી રીતે ઉપયોગી બનાવી શકે?
આજે ઘણા શિક્ષક ટ્રેનર અને સં ત ઓનલાઇન વિડીયો, નોટસ, લાઈવ ક્લાસેસ ગાઈડન્સ શેર કરે છે, યુટ્યુબ અથવા ટેલિગ્રામ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી પરીક્ષા તૈયારી પણ કરી શકે છે.
હાજ ખર બેટાનું નવું શિકવું હવે તો ઉદાહરણ એ સજ બની ગયું છે.
બરાબર છે.
વ્યવસાય તો માટે સોશિયલ મીડિયા તો કેટલું ઉપયોગી છે?
ખૂબ ઉપયોગી છે. નાનો વ્યવસાય હોય કે મોટો સોશિયલ મીડિયા થી પ્રોડક્ટ બતા બનાવી શકાય કસ્ટમર સાથે વાત કરી શકાય ઓડર મળી શકે, બ્રાન્ડ બનાવી શકાય અને નવા ગ્રાહક સુધી પહોંચી શકાય.
હા જે ખાસ તો કરી જ ઘરથી કામ નંતર કરનારી મહિલા કો ટેલિરોનિક નર, ફૂડ બિઝનેસ, નંતર હેન્ડમેડ, નંતર વસ્ત ન તો માટે ખુબ ફાયદો કરાવી છે ને? સોશિયલ મીડિયા ન મનોરંજન માટે પણ ખૂબ વાપરાય છે
હા રીલ્સ કોમેડી વિડીિયોઝ સોંગ્સ ડાન્સ વિડીિયોઝ ટ્રાવેલ વિડીિયોઝ
ઓ
પછી ફની ક્લેપ્સ લોકોને આરામ અને મનોરંજન મળે છે
હા બરોબર પણ એમાજ વધારે સમય તો પસાતી ફસાતી જાય એમ તો સમયસે પણ બનાવી શકે ને.
હા, બરાબર છે અહી જ સાવધાનીની પણ જરૂર છે.
હા જે સોશિયલ મીડિયા નો તો એ નુકસાન એ પણ છે કે સમય નો તો ખૂબ જે બ બગડ થાય છે બરોબર છે હેને.
હા એકદમ ઘણા લોકો ફક્ત પાંચ મિનિટ માટે મોબાઈલ ખોલે અને પછી આધો એક કલાક સુધી રીલ્સ જોતા રહે એથી અભ્યાસ કામ ઊંઘ અને ઘરની જવાબદારીઓ પર અસર પડે છે.
હા જે સમય જાની વગરજ નીકળી જાય છે.
બરાબર છે.
અને તો શું સોશિયલ મીડિયા ની લત પણ લાગી શકે આપને.
હા બરાબર છે.
ફોન ચેક કરવો નોટિફિકેશન આવે તો તાત્કાલ જોવાની ઈચ્છા પોસ્ટ પર કેટલા લાઈક્સ આવ્યા એ જોવું ફોન વગર બેચેની આ બધા લક્ષણો હોઈ શકે.
હા બરોબર ખાસ કરીને તો યુવાનો માં ખાસ સમય વાદી જાય છે આપને તો.
બરાબર.
સોશિલ મીડિયાને તો માનસિક આરોગ્ય પણ અસર કરાવી શકે આપ
હા. જેલસી લો કોન્ફિડન્સ, ટ્રોલિંગ, નેગેટિવ. કમેન્ટ ફેક લાઈફ સાઈલ જોઈને અસંતોષ આ બધા કારણે મન પર અસર પડી શકે કોઈને લાગે કે બીજાના જીવનમાં બધું પરફેક્ટ છે અને મારું જીવન સારું નથી.
હા બરોબર પણ એ સમજવું જરૂરી છે. કે સોશિયલ મીડિયા પર જે બધું વાસ્તવિક અવય હોય જરૂરી નથી. સોશિયલ મીડિયા પર તો ખોટી માહિતી પણ ખૂબ જ ફેલાઈ જાય છે.
હા એ મોટી સમસ્યા છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મેસેજ ફો ટો અથવા વિડીયો શેર કરી દે છે ઘણી વાર ચકાસણી વગર અપ અફવા ફેલાય છે જેથી લોકોમાં
માં એટલે તોજ એટલે જે જોઈને અથવા બા સાચું તો જો હોય જો જરૂરી નથી હે ને. અને તો સોશ શિયલ મીડિયા વાપરતા ના પ્રાઈવેટ. સીન એ તો શા માટે પણ મહત્વપૂર્ણ છે.
કારણ કે લોકો પોતાના ફોટો લોકેશન મોબાઈલ નંબર પ પર્સનલ ઇન્ફોર્મેશન ફેમિલી ડિટેલ્સ ઓનલાઈન મૂકી દે છે જો સાવધાની ન રાખે તો એનો ખોટો ઉપયોગ થઈ શકે.
એટલે જે પાસવર્ડ પણ મજબૂત રાખવો અને અધર પ્રસનલમાં માહિતી ઓછીછએ કરાવવી અને પ્રઇવેટ સેટિંગ પણ સમજી જરૂરી છે ને
બરાબર છે.
સોશિયલ મીડિયા પણ ફ્રોન્ટ પણ થઈ શકે
હા ફેક પ્રોફાાઈલથી નકલી ઓફર સ્કેમથી પેમેન્ટ ફ્રોડ ફિશિંગ લિક આ બધા ધોકા હોઈ શકે છે જે એટલે આપડે કોઈ પણ અજનબી વ્યક્તિને લિંક શેર ન કરવી ઓટીપી ના આપવી
હાજ સાવધાન સાવધાની રાખવી ખૂબ જરૂરી છે
એકદમ
અને બાળકો માટે તો સોશિયલ મીડિયા તો સારું જ છે કે નુકસાન કરાવી છે
બંને હોય શકે યોગ્ય માધ્ય માધ્યમ સાથે એ શૈક્ષણિક અને મનોરંજન માટે ઉપયોગી બની શકે પણ કંટ્રોલ વગર વાપરાય તો ટાઈમ બેસ્ટ અને રોંગ કોન્ટેન્ટ એડિક્શન અને વ્યવહારમાં ફેર ફેરફાર જેવી સમસ્યા થઈ શકે
એટલે માતા પિતા ને તો ધન્ય રાખવું જોઈએ
બરાબર
માતા પ માતા પિતા ન તો શું કરવું જોઈએ હ
બાળકોને સ્ક્રીન ટાઈમ સીમિત આપવો જો એ શું જોય છે એનો ધ્યાન રાખવું ઓનલાઈન સેફ્ટી શીખવવી જોઈએ ફેમિલી ટાઈમ રાખવો
અને
સ્ટડી અને પ્લે બંનેમાં સંતુલન રહે
હાજે ફક્ત તો ફોન આપી દેવ એ સમાધાન નથી હે નની
બરાબર
જ સોશલ મીડિયા નત સરકાર મ સકારાત્મ ન ઉપયોગી કેવી રીતે કરી શકે
તમે સ્ટડી માટે યુઝ કરવો જોઈએ પછી બિઝનેસ પ્રમોશન માટે અને તમને કોઈ સ્કેલ શીખવાની હોય એના માટે અને કોઈ કોન્ટેન્ટ પ્રેરણાદાયી હોય તો તમે કોઈ કોન્ટેન્ટ પણ એને અપલોડ કરી શકો છો
વગેરે
હા વાજે તો તલે તો યોગ્ય ઉપયોગ કરીએ તો સોશિયલ મીડિયા વિકાસ નું સાધન બની શકે આ તો સોશિયલ મીડિયા ન વાપર પોતાના સાવધી મહત્વની સ્વ સાવધાની ક સાવધાની કઈ છે
પોતાની તુલના બીજા સાથે ન કરવી જોઈએ દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે સોશિયલ મીડિયા પર લોકો ઘણી વાર ખોટી માહિતી પણ ફેલાવે છે
હા એ સમજી લેવું જરૂરી છે કે નહી મ મ નકારાત્મક આવી શકે
બરાબર છે ચલો તમારી સાથે વાત કરીને બહુ મજા આવી થેન્ક યુ
હા થેન્કયુ મને પણ મજા આવી